હલો.
હાઈ શું કરો છો?
બસ કઈ નઈ જો તૈયારી કરું છું કાલે અમારે ફરવા જવું છે ને એટલે તો શું કરો છો?
બસ હું પણ જો ટ્રેનમાં બેઠી જ ફરવા જાઉં છું તમે કીધું આ શું રસ્તામાં છું તો ફોન કરી લઉ વાત થઈ જાય બાકી તો ટાઈમ ના મળતો હોય.
હા ક્યાં ફરવા જાશું તો.
હમ મુંબઈ જાઉં છું.
હા ટ્રેનમાં?
હા.
હ અમે તો બસ માં જવાના છે.
તમે કઈ જગ્યાએ જવાના છો?
અમે મુંબઈ જ જવાના છીએ પણ બસ માં જવાના છીએ.
હ તો તારી બસ ની ટિકિટ થઈ ગઈ.
હા સ્લીપર કોચમાં કરાવી લીધી અમે.
ના અમે તો દર વખતે ટ્રેનમાં જઈએ.
ટ્રેનમાં મજા ના આવે અમને તો.
ગાંઠકની ટ્રેનમાં જ આવે ટ્રેનમાં કેટલી બધી સુવિધા ને બધું મળને સુતા સુતા જવાનું. હા એ તો બસમાં મળી જાય સુતા સુતા જવાનું. પણ તો એ ટ્રેન જલ્દી પહોંચાડી દઈએ ટિકિટ એની સસ્તી હોય ટ્રેનની.
હા એ વાત સાચી છે પણ હવે બધા એને અલગ અલગ કમ્ફર્ટ જોતું હોય ને.
હા એઈજ ને અમે તો જો અમે દર વખતે અમારું આખું ફેમિલી ભેગું જાય. તો અમને દર વખતે બસમાં છે ને અલગ અલગ સીટમાં મલે એવી રીતે અમને મજા આવે નહી. એટલે અમે ટ્રેન માં એક આખો ડબો બુંક ના કે બધા ભેગા તો રહી શકીએ. કેમ કે આપડ ભેગા ફરવા જતા હો એનામાં બસ માં અલગ અલગ બેહાડી દઈએ. તો પછી એવી રીતે મજા નો આવે એના કરતા
પણ અમ અમે તો એક અમારી એક પોતાની આખી બસ બાંધીને પૂરું ફેમિલી જાય છે.
હા પણ તો એ આટલી બધી છે ને અમને તો બસમાં પહેલેથી જ કમ્ફર્ટ ન લાગે.
હમ એતો જેવી જેની સોચ.
હા અમે તો જો ટ્રેન માં રમતા રમતા જતા હોય પછી એવું લાગે તો ઘણી વાર ઝોમેટો માંથી ને એમાંથી પીઝા ને એ બધું મગાવી લ ડોમિનોજ ના નહી બધું પછી સ્ટેશન આવે
અમે તો અમે તો મસ્ત હોટલમાં સ્ટોપ કરીએ. જે બધાને ખાવું હોય ખાઈએ મજા આવી જાય અલગ અલગ મગાવીએ. હલો શું આ તો ઓર્ડર માં તો આપણી પાસે જી મગાવું એ એક જ ઓપ્શન હે હ હોટલમાં જાય તો આપડો ઓપ્શન ઘણા બધા મળી જાય.
તો આમમાં પણ ઓર્ડર તો ગમે ઈ થઇ જાય ને ટ્રેનમાં તો ઓર્ડર ગમ
ઈ તો વાત સાચી છે. હવે જો એમ કે પીઝા ખાવા તો પછી તારો એક ઓપ્શન પીઝા જ રે. પણ તને મન થિયું કે હવે મારે બર્ગર ખાવું છે તો પછી પાછું તું બર્ગર ના મગાવી શક તારે બીજા સ્ટેશનની રાહ જોવી પડે. ને અ મરે તો ગમે ત્યારે જી મન થાય એ બસ ઊભી રાખીને લઈ લેવાનું
હા ઊભું રાખીને લઈ લેવાનું પણ પછી ઉ- ઉતા ઉગતા જાવ તો વાર પણ લાગે ને એટલી બધી-
હા પણ એમાં શું છે ટ્રીપ માટે નીકળાશીએ તો વાર લાગે કે મોડું થાય એમાં સુ હવે.
હા પણ અમે એવી રીતે વિચારીએ કે ટ્રેનમાં જાયને તો અમારો શું થોડોક ટાઈમ બચી જાય ને. તો અમે વધારે ફરી શકીએ કેમ કે પછી એવું તો ના થાય કે ફરવાની એક જગ્યા રહી જાય જો આ પછી તમે લોકો મોડા પહોંચો. તો પછી ફરવાની એકાદી જગ્યા રહી જાય ઈ ભૂલ મિસ થઈ જાય એના કરતા અમે ટ્રેનમાં જઈએ સરખા ટાઈમ સર અમે જે ટાઈમ નક્કી કર્યો અહીંયાથી શેડ્યુલ એ પ્રમાણે અમે ન્યા પહોચી જાય એટલે બધ
એવું કઈ નથી ટ્રેને ટ્રેને લેટ હોય ઘણી વાર એમાં શું
હા પણ એ વધી ને અડધી કલાક એનાથી લેટ તો કોઈ દિવસ ના હોય તો એ બસ કરતા તો જલ્દી પહોંચાડી દેન બસ માં ત્યાં તો રસ્તામાં ટ્રાફિક આ વે પેટ્રોલ ભરાવા ઉભી રે આમાં તો કાઈ ના હોય.
હા એ તમારી ઈચ્છા પણ આ પ્રાઇવેટ બસ હોય તો પછી આપણેે જ્યાં પહોંચી ગ્યા ને ઈયાંથી બધું જાવું હોય તો સહેલું પડેન ઓલુ તમારે રિક્ષા ગોતવી પડે પછી તમને રિક્ષા વાળો લુ લૂંટી લે તો તમને તો ખબર પડે ની બીજા સી ટી માં જાવે
ના ના અમે તો સ્કૂટી રેન્ટ કરી લઈ અનેને અમે બધા મોટા હોય તો અમે કાર રેન્ટ કર લઈ. એટલે ઈ તો અમારે કઈ એન ઝંઝટ જ નથી.
હુ તો સારું કેવાય
એટલે કે જો આમાં બધી રીતે શું થાય કમ્ફર્ટ ને પછી પૈસા એટલા બચી જાય ટિકિટ એટલી આ તમે આખી બસ બુક કરો તો એની પ્રાઇસ બી એટલી બધી વધી જાય. આમાં તો ટિકિટ તો શું વધી ને ત્રણસો રૂપિયા થી ચારસો રૂપિયા થાય ને પ છીમાં સ્કૂટી રેન્ટ કરી એના એક દિવસ ના બસો રૂપિયા છે.
હા પણ ટ્રેનમાં ચોરી થવાની બીક લાગે ટ્રેનમાં આમ સેફ્ટી નંબરે આપડી
ના રે ના હવે અસલી હવે તો અ મસ્ત એસ ટ્રેન માં એટલું કઈ ચોરી ના હોય આપડું પોતાનું કમ્પાર્ટમેન્ટ હોય બંધ કરીને સુઈ જવાનું કઈ નથી થતું હવે આ શું મતલબ પહેલા થી બધા એવી વાતો કરતા હોય ને કે ટ્રેનમાં ચોરી થાય ચોરી થાય એટલે બધાના મનમાં એ શું ગાય ગણી ગયું છે બા. એવું કઈ હોતું નથી અમે તો જોઈ અમારે બાજુમાં જ આવું હોય ને અઈયા થી અમારે રાજકોટ જવું હોય ને તો પણ અમે ટ્રેનમાં જાય. જામનગર જ
હ હામે
હા તમને એમાં ગમે તમને વધારે બચતનો તમારો પ્રશ્ ન હોય એટલે એવું કઈ નથી. અમે જાય છી ઈ અમે સારી રીતે જાય છી એ અમારા હિસાબ થી એટલે
હમ. પણ આ તો શું કે બચત એટલે અમારી બચત કરવાનો કઈ નિયમ ના હોય કે જો જેટલી બચત થઈ જાયથી અમે ત્યાંથી શોપિંગ કરી શકીએ ને એમ.
હા હા એ વાત સાચી. અમે તો પ્લેન માં વ્યા જ અમારું કઈ નક્કી ના કહેવાય.
હા એમ તો અમે પણ જઈએ છીએ પ્લેનમાં પણ આટલું દૂર તો જવાનું હોય નઈ ક્યાંય વેકેશન હવે બે ત્રણ દિવસ ન તો વેકેશન પડતું હોય એમાં તો ક્યાં બે ત્રણ દિવસ ટ્રેન પ્લેનમાંને જઈ આવે.
તમે કેટલા દિવસ માટે જાઓ છો?
અમે ચાર દિવસ માટે.
ઓ અમે તો દસ દિિવમાં જાએ છીએ.
હા બટ અમને છે ને એટલી બધી રજા ન મળે એટલે જોબ માંથી ને એ બધું. ને હું આમ પણ મારા ઓફિસ ના કામ માટે જાઉ છું કે થોડુંક ઓફિસ નું કામ છે પણ પતી જાય. એક દિવસ માં ને પછી બીજા ચાર દિવસ ફર ફરવા માટે એમ
ઓહ બીજા ત્રણ દિવસ ફરવા માટે કા અમને બધું થઈ ગયું બરાબર ને?
હા એમને
હ અમે એવી રીતે ના થાય અમે તો અમારો પ્રોપર ટાઈમ કાઢી ને જાય પછી ત્યારે કઈ જઈ જટ જ નહી. અમે એડવાન્સમાં બધું કમ્પ્લીટ કરી લઈ બધું વર્ક બધું ટોટલી.
ના પણ અમારી કંપની છે ને એ અમારી કંપની નું કામ જ એઈ છે કે બધી જગ્યાએ ફરી ફરી ને કામ ભેગું કરવાનું
હા.
અમારા બધી જગ્યા એક્સપો હોય. અમેરિકામાં હોય છે ઘણી વાર ઘણી વાર પછી કન્ટ્રીની બહાર ભી હોય અને બધી જગ્યાએ હોય ઘણી વાર હમણાં જો દિલ્હીમાં હોય રાજસ્થાન જયપુરમાં હોય હ જો અમારી ક પનીમાંથી અમારે જવાનું છે સાવરિયા સેટ
હ હા.
એટલે અમારે શું કંપની હવે કામ છે યાર તો કામે કરી લેવાનું ને ભેગું ફરી એ લેવાનું કામ તો કરવું પડે ને કામ કરી ત તો આ બધું ફરવા અને જાવા મળે છે
હ હા એ વાત સાચી છે પણ કોય એ બધું એ બધા પોતપોતાની રીતે અલગ સચો હોય ને બધા ને.
હા. બ અમે તો બેને ફસ્ટ પ્રાય અમે બેને એક સાથે પ્રાયોરિટી આપીએ કે અમને ફરવાને બેઈ ને. કે અમારું કામ જ એવું છે કે શું હલતા હલતા અમારું કામ થઈ જાય એમાં કયા હોય જ નહી અમારા કામમાં આ તો શું બધાને આખો દિવસ ઓફિસ માં બેસવાનું ને અમારે કઈ આમ કામ જ ન હોય હલતા હલતા અમે કામ કરી લઈ અમે કોકના ઘરે ગયા હોય ને અહી અમે દસ મિનિટમાં કામ કર નઈ કોઈને ખબર નો પડે.
હા એવું કઈ નથી હા ને અમારે તો વર્ક હોય તઈ હોય ના હોયઈ ના હોય. મીઠો બેઠા પગાર જો હોય અમારે તો સાઈન કરવાની હોય ખાલી ફી એની જયારે હોય તે.
ના એમ તો સી એની ઓફિસ માં તો ઘણું બધું કામ હોય ને મે તો કરેલું છે તો મને ખબર છે કે બધાની સ્ટેટમેન્ટ છે
ના હોય ને એ તો મારે અંડર જ બધા કતા હોય
હમ
મારે તો ખાલી સાઈ ન કરવાની હોય
અચ્છા. અમારે પણ એવું કઈ ના હોય એટલું કઈ વર્ક ન બહુજ કે એ કઈ ના હોય. બસ પણ આ તો શું કેવાય. કે આપડે એટલો પગાર લેતા હોય તો આપડે કામ તો કરવું પડે ને. પછી અમારી કંપની અમને બધી જગ્યાએ ફરવા મોકલે
મુંબઈ માં તો સિદ્ધિવિનાયક ના મંદિરે મુંબઈમાં સિદ્ધિવિનાયક ના મંદિર જા જે. પછી આપડે ચોપાટીએ જાજે બધી બહુ મજા આવશે.
હા અમે જવાના છીએ ને તાજ હોટલ તાજ હોટલમાં અમે રૂમ બુક કયરો છે અને ત્યાં બધાના રૂમ બુક કરરા છે ત્યાં અમે જાશું. ને પછી ત્યાંથી બધી જગ્યાએ મરીન પોઈન્ટ ને બધી જગ્યાએ જવાનું જુહુ ચોક પાર્ટી ને એ બઘી જગ્યા એ.
હા પાઉ ભાજી ખાજે સ્પેશિયલી ત્યાંની વડાપઉ ખાજે
હમ હા એજ તા.
એટલે બહુ મજા આવશે સારું આપડે તો ભેગા થાશું કદાચ આપડે.
હા બટ હવે તમે કયા ક્યારે પોહોચશો બસ થી હવે
અમે કઈ નઈ આજ રાતે નીકળશું કાલ રાતે પોચી જાશું.
અચ્છા હા તો આપડે મળશું પરમ દિવસે
હા ને અમારે તાજ હોટલમાં રૂમ છે અમારો
અચ્છા તો તો બસ તો તો બાકી મેળ આવી જાશે આપડે મળવાનો.
અમારે. ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ ને વીસ નંબરના નો રૂમમાં અમારુ બુક કેયરા છે.
હમ અમારા છત્રીસ સળત્રીશ અળત્રી છે.
ઓ હા.
ઓકે ચાલ હવે સ્ટેશન આવ્યું હું કંઈક ઓર્ડર કરી લઉં તને પછી કોલ કરું ચલ બાય બાય.
બાય બાય.